હલો.
લો કેમ છો
હું મજાવા છું તમે કેમ છો
હા હું પણ મજામાં છું આજે આપણે એક ખુબ જ મહત્વપૂર્ણ અને વર્તમાન સમયમાં ખુબ જ જરૂરી એવા ટોપિક પર વાત કરીએ મોબાઈલ ફોન્સ ના ફાયદા અને ગેરફાયદાઓ તમને શું લાગે છે કે મોબાઈલ ફોન આપણા જીવન માટે વરદાન છે કે પછી અભિશ્રાપ
મારા માટે તો મોબાઈલ ફોન એક વરદાન પણ છે અને જો તેનો ખોટો ઉપયોગ કરીએ તો તે અભિશાપ પણ બની શકે છે બધું તેનો ઉપયોગ કેવી રીતે કરીએ તેના પર આધાર કરે છે
વાહ આ સાચું કહ્યું તમે પેલા આપણે મોબાઈલ નો ઉપયોગ માત્ર ફોન કરવા માટે ન્ને મેસેજ મોકલવા માટે કરતા હતા પણ હવે મોબાઈલ એક નાનું કમ્પ્યુટર પણ બની ગયો છે
હં સાચું કહ્યું આજે મોબાઈલ દ્વારા કોલિંગ વિડિયો કોલિંગ ઓનલાઈન ક્લાસીસ બેંકિંગ શોપ શોપેઈંગ ટિકિટ બુકિંગ નેવિગેશન ફોટોગ્રાફી અને ગણું બધું કરી શકાય છે
હા ઘણું બધું. મને લાગે છે કે કમ્યુનિકેશનમાં મોબાઈલ એ ખુબ જ મોટી, ક્રાંન્તિ લાવી છે.
હમ્મ ચોક્કસ દુનિયા નો કોઈ પણ ખૂણે બેઠા વ્યક્તિ સાથે સેકેન્ડોમાં વાત કરી શકાય છે. વિડિયો કોલ થી તો એવું લાગે કે સામે ચ બેઠા હોય,
હા સાચું કહ્યું તમે, સ્ટુડન્સ માટે મોબાઈલ કેટલો ઉપયોગી છે?
ખૂબ ઉપયોગી ઓનલાઈન લેક્ચસ, ઇ બુક્સ, એજ્યુકેશનલ એબ્સ, એઆઈ ટૂલ્સ, ડિક્શનરી અને ઇન્ટરનેટ દ્વારા ઘણું નવું શી શીખી શકાય છે.
હા એક્ઝામ પ્રિપેરેશન માટે પન મોબાઈલ ઘણી મદદ કરે છે.
હમ્મ બિલકુલ નોટસ,
પીડીએશ મોક ટેસ અને ઓનલાઈન કોરચસ બધુ મોબાઈલ પર મળી જ જાય છે.
હા સાચું ઈમરજન્સી માં પણ મોબાઈલ ઘણો ઉપયોગી છે ને,
હા એક્સિડન્ટ અથવા ઈમરજન્સી માં તરત આપણે ફેમિલી અથવા, એમ્બ્યુલન્સને કોન્ટેક કરી શકીએ છીએ લોકેશન પણ શેર કરી શકાય છે.
હા એ પન ઘણા ફાયદા છે. પન મોબાઈલ ના કેટલાક ગેરફાયદા પણ છે.
હા એ તો છે. સૌથી મોટો ગેરફાયદો એ છે કે ઘણા લોકો મોબાઈલ નો વધુ ઉપયોગ કરે છે, કલાકો સુધી સોશલ મીડિયા ગેમિંગ, અથવા વિડિયો જોવામાં સમય પસાર થઈ જાય છે.
હા એ ખુબ છ ખરાબ વાત કહેવાય, તેના કારણે સ્ટડી અને કામ બંન્ને ઉપર અસર પડે છે.
બિલકુલ, વધુ મોબાઈલ વાપરવાથી કન્સન્ટ્રેશન ઓછું થાય છે અને પ્રોડક્ટિવિટી પણ, ઘણી અ ઘટી જાય છે.
હા સાચું કહ્યું હેલ્થ પર પણ અસર પડે છે ને,
હા વધુ સ્ક્રીન ટાઈમથી આંખોનો દુખાવો, ગરદનનો દુખાવો, ઊંઘની સમસ્યા અને સ્ટ્રેસ પણ થઈ શકે છે.
હા એ પણ છે મને તો લાગે છે કે આપડે જમતા સમયે મોબાઈલ વાપરવું પણ એ સારી આદત ના કેહેવ
બિલકુલ ફેમિલી સાથે વાત કરવાનો સમય પણ મોબાઈલ લઈ લે છે.
હા મેં પણ એવું અનુભવ્યું છે. સોશિયલ મીડિયાનો મોબાઈલ સાથે ઘણો સંબંધ છે.
હા સોશિયલ મીડિયાથી માહિતી, અને મનોરંજન મળે છે પણ વધુ ઉપયોગ એડિક્શન પણ બની શકે છે.
હા એ પણ છે આપણે મોબાઈલનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરી શકાય.
જો મોબાઈલ એક ટુલ તરીકે વાપરવું જોઈએ જીવનનો માલિક નઇ બનાવવું જોઈએ, સ્ક્રીન ટાઈમ લિમિટ રાખવી અને જરૂરી કામ માટે જ વધુ ઉપયોગ કરવો જોઈએ.
હા તમારી વાત સાચી છે. આજની ચર્ચાથી મને એટલું સમજાયું કે આપણે, મોબાઈલ ફોન ઘણો ઉપયોગી પણ છે. પણ તેનો સમનદારીથી ઉપયોગ કરવે તો જ, અને તે ખૂબ જરૂરી છે.
હમ્મ હું પણ એજ માનું છું, મોબાઈલ આપણું જીવન સરલ બનાવે છે પણ તેનુ સન તુલિત ઉપયોગ જ સફળતા અને સ્વાસ્થ્ય માટે સારો છે.
હા સાચું કહ્યું. હું જાણવા માંગુ છું કે, સાયબર સેફ્ટી માટે મોબાઈલ વાપરતા કેટલું જરૂરી છે.
ખુબ જ જરૂરી આજે મોટા ભાગના લોકો મોબાઈલ દ્વારા બેંકિંગ, શોપિંગ, સોશિયલ મીડિયા અને પર્સનલ કામ કરે છે. એટલે પોતાની પર્સનલ ઇન્ફોર્મેશન સુરક્ષિત રાખવી ખૂબ જરૂરી છે.
હા એ પણ છે. મોબાઈલ વાપરતા કઈ કઈ સુવિધા રાખવી જોઈએ એ થોડું જણાવો તો,
અ પેલા તો મજબૂત પાસવર્ડ અથવા પિન રાખવુ જોઈયે ફિંગરપ્રિન્ટ અથવા ફેસ લોકનો પણ ઉપયોગ કરી શકાય. ઓટીપી, બેંક ડિટેલ્સ અથવા પાસવર્ડ કોઈ સાથે શેર ના કરવા જોઈએ.
ઓકે, ને ઘણી વખત ફેક કોલ્સ અને મેસેજીસ પણ આવે છે, તેનું શું કરવું?
હમ્મ, બિલકુલ અનનોન લિંકસ પર ક્લિક ના કરવું અને ઓફિશિયલ એપ્સજ ઇન સ્ટોલ કરવી જોઈએ, આ રીતે ઓનલાઈન ફોડ ફ્રોડથી બચી શકાય.
ઓકે, અને ડિજિટલ એડિક્શન, એટલે શું?
અ ડિજિટલ એડિક્શન એટલે મોબાઈલનો એટલો વધુ ઉપયોગ કરવો કે તેના વગર રાખવું મુશ્કેલ લાગે. આદત સ્ટડી હેલ્થ અને રિલેશનશિપ પર પણ ખરાબ અસર કરે છે.
ઓકે, ને ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ મોબાઈલ જોવાનું શરૂ કરી દે છે. શું આ સારી આદત છે?
ના રાત્રે મોડા સુધી મોબાઈલ વાપરવાથી ઊંઘ પણ પૂરી થતી નથી. અને બીજા દિવસે થકાન લાગે છે.
હા સાચું કહ્યું, મને પણ ઘણી વખત આવો અનુભવ થયેલો છે. તો આપણે મોબાઈલનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરી શકીએ?
અ મોબાઈલ નો યો યોગ્ય ઉપયોગ તો આપડે સ્ક્રીન ટાઈમ લિમિટ રાખવી જમતા સમયે મોબાઈલના વાપરવું. સુવાના પહેલા મોબાઈલ બંધ કરી દેવો, અને રોઝ થોડો સમય મોબાઈલ વગર પસાર કરવો જોઈએ.
ઓકે, સાચુ કયું તમે.
સ્ટુડન્ટસ માટે મોબાઈલ કેવી રીતે ઉપયોગી બની શકે?
હમ્મ, સ્ટુડન્ટસ માટે તો મોબાઈલનો ઉપયોગ ઓનલાઇન ક્લાસીસ એજ્યુકેશનલ વિડિયોઝ, ઇ બુક્સ, એ આઈ ટૂલ્સ, ડીક્ષનરી અને રિસર્ચ માટે કરવો જોઈએ. એન્ટરટેનમેન્ટ કરતા લર્નિંગ માટે વધુ વાપરવું જોઈએ,
ખુબ જ સારી વાત કરી તમે, એ આઈ ટૂલ્સ પણ હવે મોબાઈલમાં આસાનીથી વાપરી શકીએ છીએ, અને તે સ્ટુડન્ટ અને બિઝનેસમાં ખુબ જ વધુ ઉપયોગી બને છે,
બિલકુલ, બિલકુલ. એઆઈથી હોમવર્ક માં મદદ લેંગ્વેજ લર્નિંગ, ટ્રાન્સલેશન કોડિંગ અને ઘણી નવી સ્કીલ્સ પણ શીખી શકાય છે,
હા સાચું ક્યું, ફ્યુચર માં પણ મોબાઈલ ટેકનોલોજી કેવી રીતે બદલશે,
મારા માટે તો ફ્યુચરમાં એઆઈ વધુ પાવરફુલ બનશે સ્માર્ટ એસિસ્ટ ટિન્સ બેટર કેમેરાસ, ફાસ્ટ ઇન્ટરનેટ અને વધુ સક્યોર મોબાઈલ સિસ્ટમ જોવા મળશે,
હા કેમ કે ટેકનોલોજી રોજ, નવી બની રહી છે, તેથી આવું શક્ય છે.
હું ચોક્કસ, પણ ટેકનોલોજી નો યોગ્ય ઉપયોગ કરવો આપણા હાથમાં છે,
હા સાચું કહ્યું જો દરેક વ્યક્તિ મોબાઈલમાં જ વ્યસ્ત રહેશે, તો એકબીજા સાથે વાતચીત ઓછી થશે એટલે ફેમિલી ટાઈમ દોરન, મોબાઈલ ઓછો વાપરવો જોઈએ,
હું.
જો દરેક વ્યક્તિ મોબાઈલમાં જ વ્યસ્ત રહે તો એકબીજા સાથે વાત ઓછી થાય, ફેમિલી ટાઈમ દોરાન મોબાઈલ ઓછું વાપરજે,
હું આ વાત મને ખુબ ગમે છે,
આ આભાર, રિયલ લાાઈફ રિલેશનશીપ્સને ડિજીિટલ લાઈફ કરતા વધુ મહત્વ આપવું જોઈએ,
હા એ તો છે, જ, પણ તમારા માટે મોબાઈલ વરદાન છે, કે અભિશાપ થોડું સમજાવો તો,
માટે મોબાઈલ એક વરદાન જો તેનો યોગ્ય અને મર્યાદિત ઉ ઉપયોગ કરીએ, જો તેનો દુરુપયોગ કરીએ તો નુકસાનકારક પણ બની શકે,
હ હ
આજની આ ચર્ચાથી મને એટલું તો સમજાઈ ગયું છે કે, મોબાઈલ ફોન એ આપણે જીવનને સરળ બનાવે છે, પણ આપણે તેનો સમજદારી થી ઉપયોગ કરવો જોઈએ.
હમ બિલકુલ સાચું કહ્યું તમે હું પણ એજ માનું છું. મોબાઈલ આપણો સેવક હોય હોવો જોઈએ પણ માલિક નહિં. તેનો ઉપયોગ નોલેજ, કમ્યુનિકેશન અને પ્રોડક્ટિવિટી વધારવા માટે, કરવો જોઇએ.
હા સાચું કહ્યું. હું પણ એજ માનું છું કે આપણે, મોબાઈલનો ઉપયોગ મનોરંજન માટે કરીએ તો થોડા સમય માટે જ કરવો જોઈએ. ને, અડધી કલાક જેવો ઉપયોગ કરીને પછી આપણે આપણા કામ માટે અથવા, સ્ટુડન્ટ હોય તો તેમને તેમના આ સ્ટડી માટે મોબાઈલ નો ઉપયોગ કરવો જોઈએ. ને જયારે આપણે ફેમિલી સાથે હોઈએ જ્યારે મોબાઈલ નો ઉપયોગ ટાળવો જોઈએ, અને તેમની સાથે વાતચીત કરવી જોઈએ. કારણ કે ઘણી વખત એવું બને છે કે બધા લોકો એક સાથે એક રૂમમાં બેઠા હોય પણ બધા પોત પોતાની સ્ક્રીનમાં હોય અને કોઈ એકબીજા સાથે વાત ના કરતા હોય તેનાથી એકલાપણું અને સ્ટ્રેસ જેવી મુશ્કેલીઓ આવી શકે છે. તમારું શું કહેવું છે?
હમ્મ, બિલકુલ તમે સાચું ક્હ્યું, આપડે આવી રીતે જ ફોન ના વાપરવો જોઈએ. અને કામ હોય ત્યારે જ ફોન લેવો જોઈએ, આપણે એન્ટરટેનમેન્ટ માટે લેવો જોઈએ બટ બહુ વાર સુધી ના વાપરવું જોઈએ, તમારી સાથ વિષય પર વાત કરી મને ખુબ ઘણું નવું શીખવા મળ્યું.
હા, મને પણ આનંદ આવ્યો, ચાલો ફરી બીજા રસપ્રદ ટોપિક સાથે મળીએ.
ઓકે બાય
ઓકે બાય